હેલો
હલો
હેલો કેમ છો
હલો.
હા કેમ છો?
હા મજામાં જય શ્રી કૃષ્ણ. તમારો અવાજ બઉ ધીરો આવે છે.
એવું હવે હા હવે આવે છે?
આવે છે પણ બહુ ધીરો આવે છે વોલ્યુમ તમારું
નેટવર્ક તો ફૂલ છે.
હા બોલો કેમ છો? જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મજા મે તમે કેમ છો?
હા અમે પણ મજામાં જ છે.
શું કરતા? બસ કશું નહી આ ઘરનું કામ.
હા ઘરના કામ તો કોઈ દિવસ પૂરા જ ના થાય.
ના થાય કોઈ દાડે. આજ આપણે આજની રેસીપી છેએ કે આપણે એક કલાક પર આપણે લાઈટ નહી આવે તો આપણે કેવું થાય? પેલા બીજલી કાપી દે તો આપણે કેવું થાય?
ઓ હા લાાઈટ વગર તો આ શું કહેવાય વીજળી વીજળી વગર તો રહેવાતું જ નથી અને તમે જોઓ છો ને અત્યારે તો કેટલી ગરમી પડે છે. આટલી સખત ગરમીમાં આપણે પંખા વગર તો જરાક પણ નથી રેવાતું. અને એમાં પણ હવે તમે જોશો ને કે મતલબ આવા શહેરી વિસ્તારોમાં તો બહુ મતલબ ઓછું વીજળીનો કાપ કરે છે. પણ આ જે ગામડા વિસ્તાર છે ને તો ત્યાં થોડોક પણ પવન ફૂંકાય કે વરસાદ ફુકાય તો બહુ વીજળી નો કાપ કરી દે ને.
કાપી હા બધા ફટ દેને કાપી દે. આપણે શહેરમાં એટલી નહીં જાય ગામડામાં તો બિચારાને કેટલા હેરાન થાય એક બી વરસાત પડે પેલો પવન આવે ઝાડકા પડી દે તો ફટ દેને વીજળી કાપી દે તો એ બિચારા કેટલા હેરાના છે. બે બે દિવસ તો લાઈટ ન આપેંને
સાચી વાત છે અને પેલે શું કહેવાય વીજળી વગર છે ને આપણું મતલબ આમ કહેવાય ને કે આપણું જે રોજિંદા કામકાજ છે. આપણે મતલબ ગરમીમાં ને એ તો ન રહેવાય એ વાત તો છે જ પણ આપણું જે રોજિંદા કામ છે ને એના પર પણ અસર પડે છે કેમ કે આજકાલ તમે જુઓ એટલી બધી આપણે સવારે ઉઠીએ ને ત્યારથી આપણે આ બધા જે વીજળી પર ચાલે એવા ઉપકરણોથી આપણે આજ કલ કામ કરતા હોઈએ છીએ જેમ કે મિક્સર છે, કે વોશિંગ મશીન છે, આપણા ફ્રીઝ છે, બધું વીજળી પર ચાલે છે. તો જો આવી રીતે લાઈટોનો કાપ મૂકે તો પછી આપણા રોજીિંદ જીવનમાં બહુ તકલીફો થઈ જાય આપણને.
હાચી વાત તારી. જેમ તો અમે હવે તો બહુ ઘણી સારી ગામડા બી સુવિધા છે. ઈન્વેટર લગાવી દે બધા ઇન્વેટર પર તો એક દિવસ તો ચોવીસ કલાક તો ચાલે ને લાઈટ આપણે કરંટ કાપી દઈએ તો બી ઇન્વર્ટર હોય ને તો ચોવીસ કલાક તો ચાલે પછી ઓ બી પણ બંધ પડી જાય.
હા હા એનું બેટરી બેકઅપ પછી એટલું હોય તો આપણે થોડું સાચવી સાચવીને વાપરીએ તો પછી ચોવીસ કલાક તો ચાલી જાય. એ બધી સારી સુવિધા છે કે હોય એટલે આપણને એટલો વાંધો ન આવે પણ આ આમ ઘણાને ઘરે ઇન્વેટ ટર પણ ના હોય ને તો આવી રીતે વીજળીનો કાપ મૂકે તો એમને બહુ પરેશાની હેરાની થ થઈ જાય.
હા હા હાચી વાત હે. મેં હાચી કહું તો મારા ઘરે મારા ઘેર બી ઇન્વેર્ટર નથી અમારા બાજુમાં રહે છે ને અહીંય તો પણ ઇવેર્ટર છે તો આપણે કા કરંટ જતું રહે તો અહીંયા ના ઘરે બધી પંખા કુલર ફ્રીજ બધું ચાલતો હોવે ના અમારા ઘર તો કશું ચાલે આપણે ઇન્વેટર નહીંએ ને એના માટે
હા અને અ ગામડાઓમાં છે ને આમ વીજળીનો કાપડ મૂકીને પણ કેવુંક છે કે ત્યાં બધા ઘરો છે આગાસી વાળા હોય ની ચા ઘરા હોય, ઘરો હોય અને બધું ખુલ્લું-ખુલ્લું વાતાવરણ હોય બા આજુબાજુ બધા ઝાડવાઓ હોય ને તો પવન પણ સારો આવ આવ તોય તો તો મતલબ અહ એ લોકો બહાર ઉપર ધાગ અગાસી પર સુઈ જાય ને તો પણ એમને વાંધો ના આવે.
હાચી વાત હે.
જી બોલો.
ના, અવ એમ કહ અંગાસી ઉપર તો સુવાઈ નહીં, બાબા મચ્છર બહુ કેળે.
હા, અત્યારે તો બહુ મચ્છર છે, અને તમને ખબર અત્યારે છે ને, અત્યારે અમારે અહીંયા બી બહુ મચ્છર થઈ ગયા છે, અને કેવા મચ્છર આવે છે, ખબર ઝીણા ઝીણા ઓલા મચ્છરી હોયને, એવા ઝીણા ઝીણા મચ્છર.
હાચી વાત હે, હાચી વાત હે. ગામડામાં તો શું બધા ઝાડકા અન હાડકાના હોવે ને, એનાથી વધારે મચ્છર થાય. તો પેલા મચ્છર કેડે તો પછ જે ડેન્ગુ મલેરિયા ટાાઈફોઈડ બધું થઈ જાય. તો ચો બધા બીમાર પડી જાય છોકરા.
હા, સાચી વાત.
એના માટે આપણે બિજલી હોવું આપણે. જરૂરી છે, તો આપણે ઇન્વેટર બી ઘેરના અંદર લગાવવું જરૂરી કહેવાય.
હા, એ અત્યારના જો પહેલાના સમયે એવું હતું ને કે, અ થોડીક્સ સુખ સુવિધાઓમાં કે વીજળી વગર પણ લોકો રહી શકતા હતા. પણ અત્યારનો સમય એવું છે ને, કે આપણને બધી સુખ સુવિધાઓ જોઈએ અને વીજળી વગર આપડે. અ દસ મિનિટ પણ આપણે પંખા વગર રહી નથી શકતા.
હાચી વાત તમારી બહુ રાઈટ વાત છે.
આ બિલકુલ, બિલકુલ.
હવે તો ગ આપણે હવે તો અન જમાનામાં તો શું છે, બધાના ઘેર જઈએ તો. ઘેર-ઘેર ઇન્વેર્ટર આવ્યા અવે તો બધાને.
હા
હવે તો બધી ઘણી બધી સુવિધા છે. ને આપડે કરંટ જતું રહેતો, કેટલી બધી ત તકલીફ થાય, આપણે પાણી નહીં આવે પાણી ક્યાં આવતો, આપણે મોબાઈલ ચાર્જ નહીં થાય.
હા સાચી વાત છે. બઉ હા બઉ બઉ આપ્યું
પંખા નહીં ચાલે તો છોકરા નેના હોય બિચારા તો રડરડ કરતા હોવે. એન ગરમી નાના છોકરોનતો ગરમી પેલી બી ના હોવેલ ને તાપ વધારે લાગે છોકરોને.
હા ઈ વાત સાચી, અત્યારના નાના અત્યારના છોકરાઓ જે જન્મેલા બાળકો હો, ને નાના નાના બાળક કો એ લોકોને પણ બહુ ખબર પડે છે એ લોકોને પણ પંખા વગર નથી રેતા એ લોકો પણ
હાચી વાત ઘડીક પાંચ મિનિટ બી લાઈટ જાય ને તો આમ ર રડવા મળે હાચી વાત કે નહી.
તો સાચી વાત છે છો આપણા મોટાઓથી પણ નથી રહેવાતું તો નાના છોકરાઓ તો કેમ? કેમ રહી?
હાચી વાત હે. ને મને પણ ગરમી વધારે જ લાગે ને મુ મુ માની મારી પણ વાત કરું છું ને? કે મને પણ ગરમી વધારે લાગે છે.
હા પણ આપડે અત્યારે ગરમી છે જ, બહુ જ છે બહુજ ગરમી છે પણ.
હાચી વાત હે અ અત્યારે તો વરસાદ બી ની પડ્યો ને એના માટે વધારે ગરમી કેહેવાય ખાલી ઠંડુ પવન આવે વાદલાત તાહે લેકિન વરસાદ નહીં પડતો ને?
હા એજ ને અમારે અહીયાં તો હવે વરસાદ નો ચાલુ થઈ ગયું છે પડવાનું તો તમારે ત્યાં ચાલુ થયો કે નહીં વરસ
ના નહીં આવ્યો બહુતા એનામાં તો તમારખુ બહુ ગરમી પડે ચાલ ક્યાં આવ્યો છે ચાલુ થયું જ નહીં નહીં.
હા થોડું વરસાદ ચાલુ થાય તો થોડી રાહત થાય ને આમ ગરમીમાં. બાકી તો આ આ આ વખત આપણને દર વખ તે એવું જ લાગે કે આ વર્ષે તો બહુ જ ગરમી હતી બહુ જ ગરમી હત તે દર વર્ષે આપણે એવું જ કહીએ છીએને સાચે ગરમી બહુ જ હતી.
હાચી વાત હે.
કે આમ રહેવાય જ નહીં ગરમીમાં તો.
તો ને લાઈટ આપણે કરંટ હોવે છે તો કે એટલી બધી આપણે સુવિધા છે કે એના અંદર એસી બી લાગેલી હોય તો આપણને એટલું બધું ખબર ના પડે આપડે બહાર જઈએ તો ખબર પડે કે ગરમી કેટલી છે અંદર તો આપણે એ સી માં રહીએ કુલર ચાલુ કરીએ તો આપણે એટલી બધી ખબર ના પડે કેટલી ગરમી એ. એ પછાના જેન માણસને એસી કુલર ના હોય તો એની પછે કેટલી બધી તો ત્રાસ હોવે. કે કેટલી ગરમી પડતી હોય કેટલી ગરમી પડતી હોય ને ના કરતા હોય છોકરા.
તો શું હમણાં આપણે તો ઘરમાં એસી કૂલર પંખામાં રહીએ છીએ. તમે વિચારો જે લોકો આવી રીતે મજૂરી કામ કરે છે બાર મતલબ અ નોકરી ધંધા માટે જાય કે પછી એવી રીતે તડકામાં ઘણા લોકો બલા મજૂરી કામ કરતા હોય. તો ઈ લોકોને કેટલી ગરમી લાગતી હશે.
હાચી વાત તમારી બહુ રાઈટ વાત છે. તો બિચારા શું કરે ગરીબ માણસ હોવે તો તો પેટ ભી નહી ભરાતો હોય તો એએસી ને કુલર ને ક્યાંથી લગાવે.
હા એ વાત તો સાચી છે એમને
હાચી વાત હે કે નહી કડિયા નું કામ કડિયા નું કામ કરતા તા હોય નાના નાના બાળકો હો વધારે ફેમિલી હોવે તો બિચારા પીએટી મુશ્કેલથી ભરાય તો બિચારા કા ક્યાંથી એસીને કુલર લગાવે ઠીક છે કે પંખો લગાવી દે.
હા એ જ ને આતે ઘણાને તો મતલબ એટલી લોકો મજૂરી કામ કતરને કે પંખાની પણ એમને સુવિધા ના હોય. તો એ વિચારો એ પણ જીવન જીવતા જ છે ને તો આપણને તો ભગવાનને એટલી સુખ સુવિધા આપ આપી છે છતાં પણ આપણે બધી વસ્તુઓ માટે કેમ ને આપણે તો આમ શિકાયત કરતા રે કે ના અમારી પાસે આ નથી મારી પાસે આ નથી. પણ જેમની પાસે તો કશું છે જ નહીં કે રોજ કમાવો રોજ ખાઓ સવારે ખાય તો સાંજે શું ખાશું એમની એ ખાવાની એમને ચિંતા હોય છતાં પણ એ લોકો કેટલાક ખુશ રહેતા હોય છે ને.
હાચી વાત હે. સાચી વાત તમારી. એના માટે આપણે બીજળી હોય. બીજલી આપણે નહી જાય તો સારું કેવાય બીજલી આપણે ઘર કમ્પલસરી રે ને તો સારું. મજા આવે. તો આપ ના મે હવે તો કેટલી બધી સુવિધા છે ઘેર ઘેર ઇન્વેર્ટર લાગેલા છે તો એટલી બધી મુશ્કેલ ના પડે.
હા અને વીજળી પરથી યાદ આવ્યું તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગ અમારે અહીંયા તો બધે સ્માર્ટ મીટર લાગી ગયા છે
એવું ના અમારે એવી અમારે તો સ્માર્ટ મીટર નહીં લાગે
તમે જુઓ તો અત્યારે વીજળીના બિલ પણ કેટલા આવે છે ને કેટલું બિલ આવે છે
ખુતના દસ હજાર આવ્યોને હવે બિલ ગરમીમાં કેમ કે બધા કૂલરને એ ચીન ચાલુ હતા એના માટે
હા આપણને પણ ગરમી પણ એટલી જ છે ને કે આપણેે
તો શું કરીએ એટલું કામ કરે ને. ને આપણે જે ચાલ એસી ચાલુ કરીએ એસી ચાલુ કરીએ. તો બિલ તો આવવાનો જ છે ને.
હા પણ, બહુ બીલ આવે છે અને. આ સ્માર્ટ મટર લગાવ્યા પછી પણ મને એવું લાગે છે કે થોડો બિલમાં બહુ આવે છે.
હું મારે પણ લગાવવું પડશે સ્માર્ટ મીટર હં. એનાથી બી લો એનાથી બી લો ઓચું આવે.
હલો!
હા બોલો.
હા હા, બોલો તમારો અવાજ બહુ મને ધીરો આવે છે ને.
નેટવર્ક ફૂલ છે ક્યાંથી ઓછું આવે.
હા! અવાજ અવાજ તમારો હા મારે. બહુ ધ્યાનથી સાંભળવું પડે.
એવું ચલો કશું નહી આપણે મને બહુ સારું લાગ્યું તમારાથી વાત કરતા ને મ.. ગમ્યું પણ મ ગમ્યું પણ છે. ને મને આમ મજા બી આવી છે.
સારું સારું ચાલો તો મળીએ પછી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ!